હલો.
. હલો.
હલો.
હા આવે ભાઈ.
અવાજ આવે?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
તારો અવાજ થોડોક ડીમ આવે.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
હું કરે?
હવે આવ હૈ.
હમ્મ.
હવે આવ હે.
આવે અવાજ ડીમ આવે.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
કે પછી મારૂ ની મારું સ્પીકર નથી બગડેલો
મારા માં તો એમજ ડીમ જ આવતો તો છે.
હા હા.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
કોઈ ની આ બેહી રેલો એ ચર્ચા ચાલ્યા કરતી છે બધે. હા કેટલું પાણી ભરેલું તે.
કેમ ન્યૂઝ વાળું ખોલવાનું કે સમાચાર વાળું સમાચાર વાળું ખોલવાનું કે
હા સમાચાર ખોલવાના ન્યૂઝ ખુલી ના આજ તો કેમ
જ્યાં પાણી ભરાય જ્યાં પાણી ભરાય તા જ બેહી જવાનું
હા ત્યા ત્યા તેવું જ કરોનું હવે સમાચાર પત્રક ખોલીને દે મને ન્યુઝ નઈ આયા
પાણી અમુક ની મલે તો ખાડી માં ઉતરીને પછી બી
હા કેવ છું આ રસ્તા પર આટલું બધું પાણી માં આટલા ડૂબી ગ્યા તો તમને સાવચેત કરવા માટે આવી રહ્યા છીએ લાગીએ હે ને હમ્મ
ભાઈ વરસાદના સમયગાળામાં જ આપણું કામ લાગે ચોમાસા માં જ.
હ.
પછી ત ઉનાળા માત હું. આ તો રેગિસ્તાન ના તાપ પર દરાર પડી ગઈ એવું મોટું ગણાય ત્યારે
ભાઈ જોને ભઈ કેટલા તાપ પયડા ખેતર માં બધા દરાર દરાર પડી ગયા એમ કેને લાગે
બગાડ વાનું બધાં ને શિયાળામાં
શિયાળામાં કે કઈ નઈ શિયાળામાં ઠંડી બહ ધુમ્મસ બહુ પડે કે નહી એટલે નેર વારા રસ્તા એમની નહેર વાળ રસ્તા પર જા કરવા ડુમસ બુ પડેગા ગડી આવે તોવો નહી દેખાય
ને બસ શિયાળામાં એ ચાલે
ડાળકા કાપી નાખે ચાલે
હમ્મ ભાઈ અમુક પેલે જોય કૂતરા બિલાડા પેલા અધું જ જં કરતાાય તે
હ.
તે બતાવાની જો કેટલી ઠંડી પડે. ત્યાં ડગેશ ભાઈધુ જતા થઈ ગયા. હ.
એ વળી તો સમાચાર મળ્યા જ કરે.
હ.
પેપર વાસેથી જ જોવાનું કે હું થયું.
હા તે એવુંજ કરવાનું હમ્મ
હ બે મિનિટ ઊભી રેજે કો થઈ ગયા અત્યારે તો હું મને બહાર લ જામ તમારું ચાલુ થોડી છે જે. હેલો ચાલુ છે કે. એ તો ફેર મામલા મામલાદ કચેરીમાં રજાય કેને
હા
તે સંદીપ કાક ફોન મારે એમલે આપણા વાળા છે તે.
હા હ.
તે મામલતદારમાં કામ કરતાતા એમ
હા તે મામલતદારમાં જ કામ કરે હ.
તેમે કામ કર ગેલા કાલે ત તે તાજ અતો તેજ મોટો તેના હાથે ફોન માયરો
કે આવાનો કે કેમ
હમ્મ એમ કવ
રાજા છે એ બી કેમ જવાન
હા
કસ્ટર્ડ હાઇવે થી નીકળી જાય ત્યારે કે
એ તો જવાય જ નહી તો
એ તો પન ખાલી નહેર વાલા રસ્તે જ હારું પડે
હમ્મ
જે બઢારવા પાણી નડે તમાું પેલું ડિફળિયા બી પેલું ચોકડી પડતા બી પાણી ઓહે
હા તજની એમગી ખર મારા જપામાં પાણી થવા મળેશે. રસ્તા પર જામ જામ એમ થાતું છે એટલે રસ્તા પરથી વહેતું થઇ જાય પછી તો ની ગાઠે.
એ કામ કરીને કોટી વર ના બોટ.
બેલે નકલહી ઓનલાઈન કર હેલો ગાય છે એમ તો કે.
હા.
પછી કર હમ.
હમ્મ એટલે ઓનલાઈન થ મને લાઈવ હેલો ગાઈસ પ્યાજ તના પાણી હૈ એકરીને.
કોઠારી્યામાં બહ વાળ દે
તો થાય જ ને રોલી ખાડી ના પાણી નારેે પાઈ.
બહાર ઓલેહળી બહાર પાણી બહાર.
કેવાડિયામાં ન જમ પાણી
આપણી દુકાન છે, ને ખબર કે પેલી હુંઠેારીને છેલ્લી આપી છે ચા લગીને પાણી.
હ તો તે તો ખરા જ હી. હા હા.
બછું ગ વપ તો.
તગર ની હમે ઔરંગ છોટી ગંગા ભરાઈ કે નની.
તે ડેમ ટાઈપ આ બાજુ પાણી આવે ને તો નિકાલ વધારે થાય.
એવ તે બાધું પાછોમાં ટુસાન હે ભેગું થાય.
હધ એક બે ના ત્રણ ત્રણ જગ્યા થી પાણી આવીને એક જગ્યા જાય એમ.
હા ત્રણ નદી ના પાણી માટે શ ને ભેગા થાય. તા.
પેલા મેદન માં ન પાણી આવે પછી એલોટોય ન આવે.
હમ્મ.
હા એટલે તં નદી ના પાણી માટે શને ભેગા થાય.
હમ્મ.
હમ્મ.
તો એ જ હોય તે બોટું પાણી પછી ડાયરેક્ટ ખાડીમાં જતુ હો. એ પાણી પાણી પીલા ન ના.
એમ થાય.
હમ્મ.
હારૂ રજા બે દીના.
ચાલો.
કે આપડે આપડે તો ગમે તેમને આવી લાગી જાય.
કાલે ભાઈ અમે આવલા ને તને કેમ રે કાલે મા અ રિચાર્જ બી નહી મળે. ના મેં તો એકલો જ.
તેમને કીધું.
પણ છે ને, તમે ઉતરી ને, જીવા તમે બીલીમોરા બેઠા ને. ને તમે ગેલા તમારે વાસાડી, બસ ચાલુ થઈ જ ગેલી.
મેં પહેલા ટે ઉા બિના હોણા જના સસ્તી લગના પછીમાં કોને લેવા બોલાવ એમ કોને અને પછી મને ખબર બસ તો ચાલલે થવાની જ છે, કેમ કે બસ ઉપાયડી બી નની બને ત્યા જ મૂકી દાય છે એમ
એમની બસની બગડેલી હતી બસ તો ચાલુ છે, તું મશીન ટિકિટ કાપે મશીન બંધ થઈ ગયેલું હતું
એટલે ડિજિટલ કે નહી વરસાદના મોસમમાં તો એવ થાય જ
હા એમ એટલે દ્રષ્ટિ તો ડેપો પર ફોન મને જામ બોલી કે
બોલો ને તેને
કે બસ બંધ થે ગીલી બસ બંધ અરે બસ નની બંધ થઈ ગીલી મશીન બગડીે અ તમે જ ગયા કે તમે બીજી બસ માં ચ્યા ી બાજુ મશીન ચાલુ થઈ ગયે
હમ
એમ પછી તો કઈ વાંધો નહી આવે એટલે મશીન જ બંધ થઈ ગયેલું
અને અમે જે બસ માં ગેલા છે બિલ્ડીિંગ વાળા એ બસમાં એટલા મા બારને લગીને બારના હઠમે ઉડેલા બેને ક્રિસ તો અમાા આખા ભીનઈ ગેલા મારનારી વાસ જ આવે
હાા
એ બધને ઉઊાાર અમને પહા
એટલે હજુ વધારે ભી ન
મેખા પી ના કેલા મારા બસ બ ગેલોું પાસ
છતરી લ હે
છાત્રી ખોલવાનો બી ટાઈમ નહી મળે એટલો હરફ વરસાદ પડે પછી ગ બી રેન્કોટ પહેરો વગર જ્યા કોઈરો
ભિનાલા પૈ ગ્યારે ભિનાયલા જરી
ક જર ના
તે દિવ્યાંગને ફોન મારી દિવ્યાંગ ની ઉાયડી હજુ નવા ન અખવા ને એમ ક કે ટૂડી ના તેટલી વાત ના જાય અ પણ ગરમ પાણી એ ના પડે ને અ
હમ બરાબર હ હ એટ પેલું પેલુકાવા ગ આગે ભચરૂૂપપ તેટ કેટલી અભિન્ાય
એટલે જ કીધું આ એટલે જ કીધું તુંનીને તેટલી વાત એટલે તો હોવાર ન ગે ત્યાં તે બપોરે આવ્યાતાતી દિન પછી બપર તે પાછ વાગ્યા હતી હાજ પાંચ વાગે ઘેરે આવ્યો તને ગીર ભીન્યો
હણાઓ બનયને બાદરૂપ ખને
હા વાતી
એ લોકો તો એવું જ
ભત રોે તો ભી ના જાય જ કે કે કેના ભલાય
હ એ ખરડા ખરું પણ હમણા શ કે પેલું કાડો બી વધારે પડી જાય
હા
પાણી વધારે એટલે
તે ને તો એ લોકો તો જુવાર કાપીને ધીમા કાડોળ પર આવીને રોપવાના હજુ તો લલે જુઆર કાપાની બાકીહત હા તો બહુ જ કામ છે એટલે તો લે રજા પાડે એ પપ્પા ની લે અત્યારે
હમ એમ પપ પવા
હમ છોટે ઇ મમીને એ તણે જ જણ્યા
હમ
હ
મજૂર બોલાની કર કરે એમથી
તો મજૂરોની મળવા કરે એમ કે કેમ કે બધા હાથથે રોપે એટલે એકબીજામાં
એટલે તે બે બે જણ ને એકબીજા માં જાયકે લાજે માર મા હતાકા બતરમાઈરી તેલ લોકો રોપે
હ હા એટલે બધા હાથે મળીને બધા હાથે મળીને એમ બરાબર
હ ભરવા દેને પણ હવે શું કરવાનું હ એકત પછી એપેલું કરેલું છે કરેલી છે કે અરધો રૂપેલી છે ઘેરે વાડીમાં હ હ પીરી
એ બી એ બી ખેતી કરે ગેલો
હ તો તેઓ રોપી દેશે
મ એ કો ખાારી ખેલી કરે કમ તો.
હા ત પેલું રોપલા હતા પટેળિયા ના પાત્રા પણ દુક કરાય તે ભૂડ આયવા ને એટલે પટેડીયાના પાત્રા ત્યાંથી કાઢી લાગતા
હમ
નકર પટેળિયાના પાત્રાઓ રોપતા બહુ ખેતી કરે
પેલા બધુ ગાય ભેંસ નું હોટા ન હોય કેમ રસ્તા પર આપ બધી કેમ બગાડે પાકને નુકસાન કરે એવું નઇ વાાગે
એવું તો નજ હહે ને
તજ હવે ખુલ્લા ના રાડે
હા તો એ બાજુ પણ બધાના ખેતર ખુલ્લા છે
ને એ લોકોઢોર થોડી ખોડે જવા આપડા જેવા બધા રસ્તા પર છોડી મૂકે તેમ
બઢે લાખ દોરી લોગન બાજુ એટલે લગકન બાજુ ફાવી જાય લોકો ખેતી ના
હમ આબજી હમણાં તો ખબર નઇ દેખતા બી નથી
હમ
તમે બે હા લાગરે
એ છે ને બધા ક્યારેક ઈ બાજુ આયા ખબર કે આપણ બજારમાં
ત મંદિર સીધે માતાનું મંદિર હૈ
સ માતા મંદિર ને બીજા બગર માં પેલા બનાવલા સાથે ઘેર જેવા
હહ
બસ ટીમા
એને એલો બી ખબર નય કે ક્યાં જવાના
હા તેમાં ભય એ લોકના હાર જ ઘેર બનાવેલા
બાકી તો એ આખા રસ્તે કભી ના દેખાતો મને
હા એ
ત્યાં જય
એલોગને આજી પણ બહુ પ્રોબ્લેમ હ આપણને મત લાગે એલોગને ભ લાગે ને એ લોકને ભી ઠંડી લાગે હે પણ બોગાડ બહ એટલે આપણે નય આવાડે એમ
એ એમની જો મહાપુરતું જો બધા જો બે બે બે બે બે બે બાંધ લે ને હે તક બધા ન ભાગ થાય તેવું કેમ કે ચોમાસામાં ચારા ને બધું મળી રહે પાણીઓ મળી રહે આપણે શું કરવાનું ઉલટાનું લૂટ ને બધું આપણને મળી એમાં આવ થ ખેતીની આવક થાય
આવાક બી થાય ને બંઘાને કોઈનું ભાત ભી ન બગડેને એનું થભી જઈએ તો અત્યારે કેમ ને એમાં અમુક ડર તો એવા થઇ ગેલા ને બરાબ બધા મારા બોગે નને એટલે એ લોકો બીકીટય ગેલા ને
હા એટલે જ કીધું આમ જો બે બે બેચ ખાલી બધા બાંધી લીધે ને ખાલી બેંજ બાંધવા ની બઘા ની ભાગે ને
હા.
તો ખેડૂતો એક વાર બળજબરીનો ભોગ બન્યા હતા. ખેતરમાં બલીયાઓ કામે આવવાના કાદવ પાડવા જાય...
હા, પલુ પહેલા કેમ હળ હળથી કરતા.
હળ હું લેવા જવુ બે બલીયાને બાંધવાના નીચે પટી બાંધી દેવાનુ નીચે પેલ.
હા, બધું એમ પહેલા પાડતા. હા, બરાબર. પહેલા તકાનીતા ત્યારે કે અત્યારે ટ્રેક્ટ કરતા.
હા, એટલે ડીઝલનો ખર્ચ પણ બચે છે અને સમય પણ બચી જાય છે.
એ આપણને કોઈ બુદ્ધિ આપે એમ લાગે છે. કોઈને બુદ્ધિ આપવી છે એમ નહીં, એવા આપણે પન કેવાય આ કરી શકીએ. બીજાને એવું ની લાગે કે આ ગાય એટલુ બગાડ શા એમ.
બગાડ્યા વગર. હા, ઠીક તો છે. અરે. ખરું. એ લોકો ગાય અને બળદની એક-એક જોડી બાંધી લેતા. થાય કે બાજુએ દૂધ પણ મળ્યા કરે. હા કેન નુ દુધ. એટલે તેની આવક પણ થાય અને આ બાજુ ખેતી સચવે છે.